હા બોલો બોલો શું કરો છો?
બસ શું તમે કેતા તો ઇલેક્ટ્રિકલ નુ લાયા કે નઈ પછી?
હા હા લાવી દીધું અમે વીએક્સ ટુ લાવી છે જે તેમાં એવરેજ વગેરે જે ગેરંટી વગેરે પણ બધું એવું સારું આપ્યું છે.
બે મિનટો મારે આવ સામેથી બે બે મિનટ
વાંધો નહી વાંધો નહી હુ વાત ચાલુ રાખીશ તો જો અમે એ લાવી દીધું છે વીએક્સ ટુ જેમાં સારી એવી કડિ પેલું ગેરંટી વગેરે જે સુવિધાઓ છે સર્વિસ વગેરે તે હોંડાની વસ્તુ હોય તેની સારી હોય છે તેના કારણે અમે એજ લાવ્યું છે. એમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. ત્યાં રેન્જ પણ સારી સો કિલોમીટરથી પણ વધારે રેન્જ હોય છે. જે ચલાવાથી હા હા વસ ટુ અમે જે લાવ્યું તેમાં સો કિલોમીટર થી પણ વધારે રેન્જ હોય છે જેનાથી ચલાવવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. અને થોડુંક એક લાખ પચીસ હજાર ગણી રહ એટલામાં અમને પડ્યું એમાં પચીસ હજાર અમે ડાઉન પેમેન્ટ ભર્યું અને એક લાખ રૂપિયાની જે લોન કરાવી દીધી
હમ
એવી રીતે અમે એ લાવી છે.
બરાબર કેટલા કિલોમીટર ફરા
એ સો કિલોમીટર પ્લસ ફરશે એમ સો કિલોમીટર સુર અને એમાં જે બેટરી આવે એ તમારે અપગ્રેડ કર્યું હોય તો એ પણ કરી શકો તો જેનાથી વધારે પણ ચલાયુ હોય તો રોજ ચાલી શકે એમ
હા
હા હા
અંદ પાટણ માં કઈ બાજુ રો?
પાટણ માં બસ અહીયા આપડે સરસવતી બાજુ
એ ક્યાં આયુ આપડે પેલી બાજુ ઠેક રાણકી વાવ બાજુ
ના ના ટીબી બાજુ
એ બી એટલે આપડે પેલા બગવાડા તો દરવાજા છે એટલે
ના ના એ બાજુ ન આ ટીબી જે ત્રણ રસ્તા હે ને તે બાજુ
એટલે કઈ બાજુ મને એકજેટ તમે વિસ્તાર થી હવા ખવ પણ નહીં.
ના ના લોકેશન તો આપણનેય આપ્યું આમાં સમજ્યા
હ.
એટલે આપડે બીજી વાતની ઉપર ચાલુ રાખીએ કે તમારે કઈ સાધન વગેરે કોઈ લાવવાનું હોય તો વાતચીત કરો કઈ તમારી પાસે આમેય જે પેલી તો છે ને એક્ટિવા
બે મિનીટ હો ઉભા તો એક ભાઈનો કોલ પાછો આવ્યો
હા હા બરાબર તમે ત્યાં હારુ વાત કરી લોવ ત્યાં સુધી એવું ચાલુ રાખો કે અત્યારે તો જો કેવી ગરમી પડી રહી છે હવે તો ઈચ્છા પણ નથી થતી બહાર ફરવા જવાની.
હ
અને એટલો બધો જ સાધન નો જે અવાજ અને એવું બધું હોય છે બિલકુલ ગમતું જ નથી એમ
હમ્મ બોલો બોલો બીજુ કંઈ
બસ બીજું તો કાંઈ નહી હાલ તો અમે ગરમી ચાલુ છે બીજું કઈ નહી મસ્ત.
હમ્મ.
હા હા તમારે કેવું ચાલુ છે ત્યાં ભાઈ
હાચે્ આજે વરસાદ જેવુ વાતાવરણ છે પણ વરસાદ આવતી આવતો નહિ.
હા હા વરસાદનું વાતાવરણ છે પણ બિલકુલ આવતો નથી આમાં એવી ગરમી લાગે છે કે અહીંયા તો શહેરમાં તો પણ, ખૂબ જ ગરમી લાગે છતાંય શું કરીએ આપણે તો હવે
હા એ જ ને પ્રોબ્લેમ જ
હા હા વરસાદની જરૂર છે છતાંય વરસાદ પડતો નથી ને અને કાલે તો આપણે પાટણમાં રથયાત્રા છે ને
હા બ છેને એ આપડે રોકડીિયા ગેટની બાજુમાં એની મંદિર છે લક્ષ્મી બેકરી છે. લક્ષ્મી બેક રી ની બાજુ મંદિર છે મોટું શણગાર તો જોરદાર કર્યું છે રાતે ડેકોરેશન ડેકોરેશન ફૂલોથી ત્રણ ભગવાન નાખ્યા છે, જગન્નાથજી, બલરામ અને સુભુ સુભદ્રાજી એની બેન, જગન્ના ભગવાન ની બેહેન મોટા મોટું એનું નામ જ એવું છે જગન્ નો નાથ એટલે જગન્નાથ જે તમે ઓરિસ્સા પુલહુરી નામ સાંભળ્યું હશે.
હા હા.
આમ અમદાવાદ તો નામ સાંભળ્યું હશે.
હા હા.
આ મોટી મોટી સિટીઓમાં પ્રદુષણ થાય જ નહી બહુ એનું શું કારણ
હા એ તો વાત સાચી પ્રદુષણ તો એટલું બધુ થાય છે ને તેના કારણે જ આપણને આ ગરમી લાગે છે. અને કારણ તો એજ છે કે જે આ પેટ્રોલ જે ડીઝલ ના જે સાધન ચાલતા હોય છે. તેના કારણે આવું ઘણું બધું જોવા મળે આપણે કદાચ જો ગામમાં રહે જે ગામડાવાળા વિસ્તારમાં રે તા હોય ને તો આપણને આટલી બધી ગરમી ન લાગે કારણ કે ત્યાં આગળ એવું પ્રદુષણ હોતું જ નથી કે જેનાથી જેવા કોઈ પ્રશ્નો જ ઊભા થતા હોય અહીંયા શહેરોમાં જે ગરમ ગરમ જે સાધન ચાલતા હોય ને તેના કારણે ગરમી ઉત્પન્ન થાય તેમાંથી અને ગરમ હવા પણ જે પ્રદુષણ પણ પેદા થાય તેના કારણે આપણે વધારે ગરમી લાગતી હોય છે. પરંતુ જે ગામડાવાળા વિસ્તાર હોય, ત્યાં આવી ગરમી નથી લાગતી, એમ. હા.
તો આપડે એસી આ, એસી આવી ગયું ને, એ મેન પ્રોબ્લેમ નકર તો. ગામડા જેવું જીવન તો, પેહલા કંઈ મજા જ નતી આવતી.
હમ.
ગામડા નું ખેતર નેય એનો વડલો છાંયો જેવો મસ્ત ના આવે, સાહેબ! એ તમે ઊંઘ્યા હોય ને, બાજરી, રોટલો, ઘી. ગોળ ને કાધું હોય ને, એને અસલી તાકાત તો એને કેહેવાય જીમ તો ખાલી નામનું હોય.
વાત સાચી, તમારી. એવી જ અસલી તાકાત છે, જે તમે વડલા કે લેબડાને સાઈડે તમે બેસીને જે આવું બધું કરો. તે એકદમ ખૂબ જ સારું લાગતું હોય છે. આપણને પણ અમે પણ ટાઈમ ઘણી વખત ગામડામાં જઈએ ને, ત્યારે બસ, બા બધા મિત્રો ભેગા થઈને આવું કઈક આયોજન રાખીએ, કોઈક દિવસ કઈ એવું આ દાલ-બાટી બનાવીએ, કેવું? બધા ભેગા મિત્રો થઈને આવું બધું અમે બનાવીએ એમ. પાણીપુરી પણ બનાવીએ ને. આવું બધું ભેગા થઈને બનાવતા હોય છે ગામડામાં.
સરકાર, તમે જ હતા કે ન? જી, તમારે ભાઈ ભાઈ બંધ દેખું પાલિકા
ના, ના, આજે તો હું નોતો. મેં કીધું તું વાત કરી હતી. તો આપણે કોલેજ છૂટીએ ને પછી મારે જમવા જવાનું છે, એટલે જમીને પછી આપણે જઈએ. પરંતુ તે એમ કેહેતો હતો. કે અ હું જતા આઉ કદાચ, ચાલુ હોય ને, તો તેમાં ડાયરેક્ટ ડોક્યુમેન્ટ કરી દઈશુ. પરંતુ કેવું થયું કે એમને કીધું કે, ત્રણ વાગે હવે ચાલુ જ થશે. એટલે ત્રણ વાગ્યા સુધી તો તે ત્યાં જ રહ્યા. પછી ફોર્મ ત્રણ વાગ્યા ખુલ્યું, એટલે જમા કરાવ અને પછી આવે પછી મને કોલ કર્યો હતો.
હા.
હા. કેતા હતા કે, તમે તો ના તો એ ચાલો, તો એમ જ કીધું તું. તે એટલી બધી કંઈ જરૂર એવું લાગતું નહતું એમ.
બરાબર.
હમ, હ.
બોલો, બોલો. બીજું કંઈ? જમીને બેઠા હોય કે એમને એમ?
હા, હા, બસ જમીને જ બેઠા છીએ અત્યારે તો. જમીને લીધું અત્યારે જ અમે. આ ગરમી લાગે છે, બીજું કંઈ નહીં. તે તેના માટે થોડાક બહાર ફરવા જઈએ પણ કેવું કે એટલો બધું જે સાધનો, બધા એટલા ચાલતા હોય. ને અત્યારે રાત્રે તો ઘણું બધું પેલું હતું. હોય છે, એમ બધું સાવધાનથી રહેવું પડે અત્યારે. શહેરમાં.
હા.
હમ, હમ.
લો, આ રી આ રીઝ છેક ને, ભાવ જો હાત મળ
રિચારજને એવું? એમ ના મને તો કંઈ આવી વાત મળી નથી. કેટલા ભાવો છે, તમને ખબર હોય તો કહો પણ.
સોશિયલ મીડિયામાંય તો હાથું ખોટું તો ભગવાન જાણે, એક હજાર નવ્વાણું કે અગિયારસો નો મા તું ખરી ત્રણ મહિના ના.
એવું એમ.
હા.
મેં તો પણ હમણાં જજુ અગિયારસો રૂપિયાનું રિચાર્જ કરી દીધું, જેમાં ફોર-જી પણ અનલિમિટેડ આવે છે ત્રણ મહિનાનું, એટલે મેં તો એ કરાવી દીધું, કારણ કે પેલું કેવું કે, જો હું ચારસો રૂપિયા ન રિચાર્જ કરાવું ને તો મારે ત્રણ મહિનાના બારસો રૂપિયા થતા હોય છે, આ અગિયારસો સો રૂપિયા નું કરે ત્ર મહિના એટલે સો રૂપિયાનો મને ફાયદો થયો. તેના કારણે મે કરાવી દીધું એવું રિચાર્જ.
બરાબર
હમ્મ હ જેના થી રિચાર્જ નતો કઈ પૈસા નહી, એમ એમાં જો તમને ફોર જી અનલિમિટેડ મળતું હોય અને સ્પીડ પણ એ સારી આવતી હોય છે એટલે મને અમે કવું કે જો મારી પાસે અત્યારે ફાઈવજી મોબાઈલ વસાવું. તેવું તો અત્યારે કંડિશન છે જ નિ એમ કારણ કે પૈસાનું થોડુંક એવી તકલીફ હોય તેના કારણે એટલે બે ફોરજી ફોર જી અનલિમિટેડ કરી દીધું, ત્યાનાથી ડેટા તમને અનલિમિટેડ મળશે એવું નહી કે તમે પેલા ફાઈવજી માં કેવું હોય, કે તમારે ફાઈવજી કરતા નેટવર્ક પકડાતું હોય ને તો જ તને અનલિમિટેડ અને આમાં તો તમને ગમે તેવું હોય તમને અનલિમિટેડ ડેટા મળશે.
અને ફાઈજી લગભગ પાજી લગભ બળ થા
હા હા એ તો વાત સાચી મેં પણ એવું સાંભળ્યું હતું છે કે, ફાઈવજી બંધ થવાનું છે હવે ક્યારે બંધ થાય એ તો કંઈ માહિતી નથી એમ
એવું હોય
હા હા પરંતુ અત્યારે જો ફાઇવ જીમાં પણ ઘણા બધા પ્રાઇસ પણ વધી ગઈ છે, તમે વિચાર કરો આ હું હું તો ખાલી એવું વિચારું કે આ જે નેટવર્ક છે,. તેની કિંમત કેમ આટલી વધી જશે.
હ એજ પ્રોબ્લેમ છે ને ટ્રાવેલ ની પ્રોબ્લેમ, ખાધો કોઈ માર્કેટિંગ ની ઈ એડવર્ટઝની હશે, તો આટલો બધું લાઈન્સ ફાળજ શું એમને હ એમ કઉ
હમ્મ ઘણાં બધાં મોંઘા છે એમ
હું રિચાર્જ જો બીજી જે દિવસે ખેડૂત અડધ અડધા પ્રરાય જોય ને તો વસ્તી બધી ભૂખે ભરવાની હો.
હા એ વાત સાચી તમારી, અને અત્યારે તો એવું લાગે છે કે ખેડૂત ને આવવાની જરૂર છે, કારણ કે તેમને બધી જગ્યા તેઓને પેલા થાય છે, તેમને એવું કઈ પ્રોફિટ વગેરે મળતું જ નથી, ગમે જેવું હોય, તો જે મોટા મોટા વેપારીઓ હોય ને એ તે નીજી કિંમતે વસ્તુ ખરીદશે, અને ઊંચા દામ થીને વેચે છે, એટલે તેના કારણે જે વેપારીઓ હોય એ પૈસા વાળા અને જે ખેડૂતને બીજો જે સામાન્ય માણસ હોય જે ખરીદનાર, તેઓને પેલાં થઈ જાય છે એમ, તો એમની પાસે વધારે નુકસાન આવતું હોય છે.
બરાબર.
હમ્મ.
અચ્છા અચ્છા. હા પણ મુકેશ અંબાણી જે જીવોનો ભાવ તો ઘટાતા ના જ નહી.
હા એ પણ વાત સાચી મુકેશ અંબાની પણ હા પેટ્રોલમાં પણ ઈ ટ્વેન્ટી આવ્યું છે.
ડિમાન્ડ પણ એમના છે શું કરવાનું?
હા છતાં એ તો કેટલું બધું જે કમાય છે તેમની કંપની, તો એવું લાગ તું નથી કે તેઓ તે પ્રાઇસ વગેરે કંઈ ઓછી કરે એમ.
હા એ જ બીજું શું વાજુ ને ઇલેક્ટ્રિકલ ને બિલેક્ટ્રિકલ ને. પેટ્રોલ મોઘું થઈયું હવે બધી વસ્તુથી મોસ્ટ ઓફલી હા તો પાટણમાં તો પાટણમાં તો વધારે છે, ગમળામાં ના તમે સિટી માં જાાવને તો તમને ઇલેક્ટ્રિકલ જોવા જ ના મળે લગભગ તો. કેમ કે અહીયા લોંગ ટર્મ જોબ હોય ને એટલે દસ પંદર કિલોમીટરની અંદર ના ચાલે અમદાવાદમાં
હમ હમ
અમદાવાદમાં મોટા ઈલેક્ટ્રીક ના નાખ તો ભાઈ નજીક નજીક હોય તો ચાલે એક ટકો. પણ નેવું ટકા તો પેટ્રોલવાળું જ સાધન હોય. દિલ્હી જેવા શહેર શહેરોમાં તો તું આમ તમારે લાયા આમ કેવું હે આમ ઇલેક્ટ્રિકલ હા હાંકયુ કે નહીં?
હા હા ચલાઈને એમે જો જે બેટરી બેકઅપ છે ને એ પણ સારું એવું મળતું હોય છે કે તમે સો કિલોમીટરથી વધારે પણ ચાલી જાય છે એ રયુ. એક જ ફૂલ ચાઢી રે એટલે એ તો સારું છે તમારે અને અમને તો એવું લાગે કે ફાયદો છે અમારે જે લાવ્યો ને તેમાં.
બરાબર.
હમ હવે બેટરી બેકઅપ જે બેટરીની પણ ગેરંટી આપી છે બે વર્ષ એમાં એટલે કાંઈ ચિંતા જ નથી બિલકુલ બેટરી બગડશે તો કંપની તરત જ બદલી આપશે એમ. પણ કંપનીએ પોતે જ ગેરંટી આપે છે કે બેટરીમાં તમને કાઈ પણ નુકસાન વગેરે જોવા નહી મળે. અને મોટરમાં પણ નહીં મળે એમ. અને એમાં કેવું કે વોટરપ્રૂફ છે એટલે કે કે તમે આખી જે એક્ટિવા છે. આખી પાણીમાં ચલાવશો ને છતાં એ ચાલશે એને કઈ પણ નુકસાન નહી આવે એમ. જે સ્કૂટર છે ઈ તેમાં બિલકુલ એટલે કઈ નુકસાન જ નહીં આવે. અમે તેનામાં આય રયા વિડિયા પણ જોયેલા છે હમણાં જ જે આપણે સુરતમાં જે વરસાદ પડ્યો ને ત્યાં આગળ એક ભઈએ વિડીયો બનાવ્યો તો. કે પાણીમાં પૂક પાણી પૂરું હતું જે તેમના ખભે ખભે પાણી આવતું તું ને એમાં તેમને એની ઇલેક્ટ્રિક અ જે ઈવી ચલાઈ હત તી અને ચાલતી પણ હતી અને ત્યાં આગળ તમે બીજા જુઓ કે પેટ્રોલવાળા જે સાધન હતા તે તો બંધ થઈ ગયા તા. કારણ કે જે સાયલેન્સર હોય તેની અંદર પાણી જતું રે એટલે બંધ થઈ જાય છે. સાધન ચાલતું જ નથી.
હમ
હમ
એવો નહીં?
હમ
તો તો બઉ જ તકલીફ પડ હડ પડતી હશે.
હા હા એ તો પડે એ તો એટલે એમને પડે આપડે તો કેવું કે આપડે ઇલેક્ટ્રોનિક સાધન લાવી દીધું એટલે આપણે તો હવે કઈ ચિંતા જ નથી એમ. અને આમાં કેવું કે જે પેટ્રોલનું હોય. આમાં ઈ ટ્વેન્ટી આયું એટલે તેના કારણે થોડુંક નુકસાન પણ થતું હોય છે સાધનને વગેરે ને. આ ઈવીમાં તો એવું કંઈ છે જ નહીં એમ. ફાયદામાં છીએ આપણે.
કેટલું ડાઉન પેમેન્ટ ભર હર દીધું?